જો
હલો. હલ્લો. હલ્લો મિત્ર હલ્લો. અવાજ આવે છે મિત્ર હલો મિત્રો
હા મિત્ર
અવાજ આવે છે.
હા મિત્ર અવાજ આવે છે.
હા શું કરીને રહ્યા છો
કઈ નહી હા બેસી રહ્યો છું તમે શું રહ્યા છો ના મિત્ર
હા વરસાદ કેવો આવી રહ્યો છે ખેતી બાજુ.
હા મિત્ર એ બાજુ પણ વરસાદ આવી રહ્યો છે.
હા તો મિત્રો તમે થોડાક ફ્રી હશો તો હું. તમારો સમય થોડી વાર માટે માંગુ છું આપ આપણે ચર્ચા કરવી છે, રસોઈ એક કળા છે.
હા મિત્ર ચોક્કસ આપણે રસોઈ કળા પર થોડી ઘણી ચર્ચા કરીએ.
હા સૌપ્રથમ તો મિત્ર.
અ આપડે રસો એક કળા છે, વિષય પર મારા વિચારો અને તમારા પણ વિચારો રજી કરી. જઈ રહ્યા છે રસોઈ માત્ર ભોજન બનાવવાની પ્રક્રિયા નથી. પરંતુ તે એક. સુંદર કળા છે જેમ ચિત્રકાર રંગોથી સુંદર ચિત્ર બને છે. બના છે. અ સંગીતકાર સ્વરોથી મધુર સંગીત રચે છે તે રસોઈ બનાવનાર વ્યક્તિ. વિવિધ સામગ્રી, મસાલા અને સ્વાદ નું યોગ્ય સંતુલન. જાળવીને સ્વાદિષ્ટ અને પૌવ પૌષ્ટિક ભોજન તૈયાર કરે છે. એટલે એટલે જ રસોઈને એક અનોખી.
માનવામાં આવે છે. અ માનવ જીવનમાં ભોજન નું ખુબ મહત્ત્વ છે.
ભોજન આપણને શક્તિ આપે છે, સ્વાસ્થ્ય જાળવે છે અને જીવન જીવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. છે પરંતુ માત્ર પેટ ભરવું જ નહી પેટ. ભરવું જ પૂરતું નથી, ભોજન, સ્વાદિષ્ટ, પૌષ્ટિક સ્વચ્છ અને આકર્ષક હોવું પણ જરૂરી છે. આ બધું ત્યાં જ શક્ય બને છે જ્યાં રસ બવ બનાવનાર પાસે કૌશલ્ય ધીરજ અને,
હ.
સજજાનાત્મકતા હોય છે. અ આપણે ભારતમાં. વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ નો દેશ છે. દરેક રાજ્યની પોતાની આગવી રસો છે. અ ગુજરાત ની વાત કરીએ તો અહીંની રસોઈમાં. મીઠા સરળતા અને પૌષ્ટિક પૌષ્ટિક જોવા મળે છે. છે ઢોકળા ખાંડવી થપ થેપલા. હાડવો. ઊંધિયું દાળ દાળ ઢોકરી ફાફડા જલેબી ખીચડી કઢી. જેવી વાનગીઓનો સમગ્ર વિશ્વમાં જાણીતી છે. દરેક વાનગી પાછળ વર્ષો. જૂની પરંપરા અને અનુભવ છુપાયેલો હોય છે. અ રસોઈ બનાવતી વખતે માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણ નું પણ ધ્યાન રાખવું જોઈએ શાકભાજી દાળ, અનાજ, દૂધ. ફળ અને સુકા સુકામેવા જેવા પૌષ્ટિક ખોરાક નો. યોગ્ય ઉપયોગ શરીરને તંદુરસ્ત રાખે છે. આજના સમયમાં મિત્ર લોકો જંક ફ્રૂટ તરફ વધુ આકર્ષાય છે. પરંતુ ઘરનું તાજું અને સ્વચ્છ ભોજન હંમેશા શ્રેષ્ ષ્ઠ હોય છે. અ મિત્ર તમારા તમારા બાજુ તમે હવે કોલેજમાં છો ને મિત્ર?
હા હું કોલેજ કરી રહ્યો છું.
હા મિત્ર તો કોલેજના હોસ્ટેલ પર હશોને?
હા મિત્ર હોસ્ટેલમાં રહીએ છી.
હા મિત્ર તો હોસ્ટેલ પર તમને કેવુંક ભોજન આપવામાં આવે છે, થોડુંક જણાવી શકો છો?
હા મિત્ર તમે કીધું એમજ અમારી હોસ્ટેલમાં પણ ગુજરાતી થાળી આપવામાં આવે છે. જેમાં કે અ રોટલી, શાક, છાસ તેમજ ઘી અને એવી અનેક પ્રકારની વાનગીઓ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને તબિયત પન સારી રહે, અને તંદુરસ્ત રહી શકે. તમે કીધું એમજ કે રસોઈ એક કળા જ છે. આ વિધાન બિલકુલ સાચું જ છે. જેમ કે ચિત્રકાર કેનવાસ પર રંગો પૂરે છે. એમ તમે જણાવ્યું તેમજ એક સંગીતકાર સુર છેડે છે. તેમજ એક રસોઈયો વિવિધ સામગ્રી મસાલા અને સુગંધનો ઉપયોગ કરીને એક અદભુત કૃતિ તૈયાર કરે છે. હું તમને અ સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા તરીકે રસોઈ ક્યારે જડ હોતા નથી. તેમજ રોજબરોજની સામગ ગ્રીમાંથી કંઈક નવું બનાવું રેસીપીમાં પોતાના વિચારો ઉમેરીને નવ વ અંક આપવો એ શુદ્ધ સર્જનાત્મકતા છે. જેમ કે વધેલા ભાતમાંથી કટલેસ બનાવી કે પરંપરાગત વાનગીને આધુનિક ટ્વીસ્ટ આપવો. રસોઈ એમમાં ધીરજ અને સમર્પણ રહેલું છે જેમાં કોઈ પણ મહાન કા ધીરજ માંગેલી છે. રસોઈમાં પણ ધીમું આચનું એક ખાસ મહત્વ રહેલું. ઉતાવળમાં બનેલી રસોઈ ક્યારેય સ્વાદિષ્ટ નથી બનતી. તમે અ કોઈ દિવ રસોઈ બનાવી જોઈ હશે. જેમાં ઉતાવળ કરેલી હશે તો તમે એ રસોઈને સ્વાદિષ્ટ સ્વાદ તમે ખોવી નાખ્યો હોય એમ તમારું માનવું હશે.
હા મિત્ર, તમારી વાત સચોટ સાચી છે મિત્ર. તો આપણે હું તો આપણેે બંને તો ગામડાંના છે આપણા ઘરમાં કેવું ભોજન બનાવે છે. ઘરના મમ્મી પ પપ્પા લોકો એ આપ પે સ્વાદ એનો પણ માણે માણેલો હોય છે. તો આપણને ઘરનું ભોજન કર તા જે શહેરમાં ભોજન મળતું હોય છે હોટલોમાં એ બંનેમાં એ બંનેમાં બહુ ડિસ્ટન્સ હોય છે. અને આપણને બહુ એ ખોરાક અલગ લાગે છે. જેમ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ ઘરનીજ આપણે નાનપણથી મોટા જ થયા ત્યાં સુધી ઘરની ખોરાક ઘતી ખોરાક ખાયએ છીએ ઘરનું ખોરાક. એ એના કરતા અલગજ આપણું શહેરી નુ ખોરાક હોય છે જેમ આજકાલ રસ કેવલ માત્ર ઘર સુધી મર્યાદિત નથી રહી તે એક સફળ વ્યવસાય અને કાર કિર્દી પણ બની બની ગઈ છે. ઘણા યુવાનો શેખ બનીને હોટલ રેસ્ટોરન્ટ કેન્ટીન બેકરી અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી રહ્યા છે. યુટ્યુબ સોશિયલ મીડિયા અને ફૂડ બ્લોગ દ્વારા પણ લોકો પોતાની રસોઈની કળા સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે મિત્રો અ રસોઈ પરિવારને એક સાથે જોડવાનું પણ એક મહત્વ પૂર્ણ કામ કરે છે. જયારે આખો પરિવાર સાથે બેસીને ભોજન કરે છે. ત્યારે પ્રેમ લાગણી અને એકતા વધે છે. અ તહેવારો લગ્ન અને અન્ય પ્રસંગોમાં ખાસ વાનગીઓ બનાવા બનાવવાની પરંપરા પરંપરા આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે મિત્રો જેમ આ તહેવારોની વાત કરીએ તો આપણા ગુજરાતમાં ઉત્તરાયણ નવરાત્રિ દિવાળી હોળી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં તહેવારોમાં વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ દરેક તહેવારો નો પોતાનો આગવોસ વાત હોય છે. આ પરંપરાઓ આપણા સાંસ્કૃતિક વારસ વારસાને જીવંત રાખે છે અ સારી રસોઈ માટે સર્જનાત્મક પણ જરૂરી છે. એક એક જ વાનગીને નવી રીતે પીરસવી રંગોનું સુંદર સંયોજન કરવું અને સજાવટ દ્વારા ભોજનને વધુ આકર્ષક બનાવવું એ પણ એક કળા છે. કહેવાય છે કે પહેલા આંખ ભોજન કરે છે અને પછી જીભ તેથી જીભ તેથી સુંદર પ્રેઝન્ટેશન પણ ખુબ મહત્વનુ ધરાવે છે છે મિત્ર અ આજના રસ રસોઈમાં આરોગ્યપ્રદ રસોઈની જરૂરિયાત વધી રહી છે મિત્ર જેમ ઓછું તેલ ઓછું મીઠું ઓછી ખાંડ અને વધુ પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ કરીએ. કરીને સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે મિત્ર અ સંતુલિત આહાર લાંબા લાંબા અને સ્વસ્થ જીવન માટે જરૂર ખુબ જ જરૂરી હોય છે મિત્રો જેમ રસોઈ દરેક વ્યક્તિ તા હોય કે દરેક ને પોતાની જરૂરિયાત મુજબ ભોજન બનાવતા આવડતું આવડવું હોવું જોઈએ. આ કૌશલ્ય જીવનભર ઉપયોગી રહે છે મિત્ર અને આત્મનિર્ભર પણ બનાવે છે. તમે પણ મિત્ર રસોઈ બનાવી હશે ને
હા મિત્ર અમે પણ રસોઈ બનાવી જ છે.
હા મિત્ર. તો મિત્ર અંતમાં હું આટલું જ કહીશ. કે આપણે શું સ્વચ્છ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન બનાવવાની કળા શીખીએ? અને અન્યને પણ શીખવીએ. અને આપણા સ્વાસ્થ્ય તથા સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવે મિત્રો તમે મને આટલો તમારો કિંમતી સમય મને આપ્યો એ બદલ ધન્યવાદ અને આભાર મિત્ર
હા મિત્ર તમારો પણ આભાર!
હા.